હા કેમ છો
હું મજામાં છું તમે કેમ છો હું પણ મજામાં છું ઘણા દિવસ પછી વાત થઈ તો આજે આપણે કઈ રસપ્રદ વિષય વિશે વાત કરીએ
હા જરૂર કયો વિષય
અ પીવાના પાણીના મહત્વ વિશે
હા આ તો ખુબ સારો ટોપિક છે અને આ તો જરૂર જરૂરિયાત પણ બની ગયું છે પાણી આપણા જીવન માટે સૌથી જ જરૂરી વસ્તુ છે પાણી વગર કોઈ પણ નું પણ જીવન રહી શકતું જ નથી આપણા શ શરીરમાંનો એક મોટો ભાગ બની ગયો છે તેથી શરીરને સ્વસ્થ રાખવા માટે અ પૂરતું પાણી પીવું ખૂબ જરૂરી છે અને સામાન્ય રીતે ડોક્ટર તો આપણને કહે જ છે કે આખા દિવસ આઠ થી દસ ગ્લાસ આપણે પાણી પીવું જોઈએ એની સલાહ પણ આપે આપે છે પૂરતું પાણી પીવાથી આપણા શરીરમાં પાણીની આમ ઓછત નથી થતી અને પાણી આપણા માટે ખૂબ જરૂરી છે
હા એકદમ સાચી વાત છે છે તમારી પાણી પાચન ક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે અને કબજીયાત જેવી સમસ્યાઓથી બચાવે છે ગરમીના ઋતુમાં તો વધુ પાણી પીવું જોઈએ
હા એ તો તમે સાચી વાત કીધી કે ગરમીના ઋતુમાં તો આપણે ઘણું પાણી પીવું જોઈએ કારણ કે પરસેવા થી શરીર માંથી ઘણું પાણી બહાર નીકળી જાય છે જો આપણે પૂરતું પાણી ન પીએ તો ડિહાઈડ્રેશન થઈ શકે છે આપણને જેના કારણે આપણને ચક્કર થાક અને નબળાાઈ અનુભવાય છે અને પાણી શરીરનું તાપમાન પણ નિયંત્રણ રાખે છે તેથી શરીર આપણે યોગ્ય રીતે કાર્ય કરી શકીએ છે
સાચી વાત સાચી વાત પાણી ત્વચા માટે પણ ખૂબ ફાયદાદારક છે પૂરતું પાણી પીવાથી ત્વચા તાજગીી અને ચમકદાર રહે છે ઘણા લોકો સુંદર માટે મોંધા ઉત્પાદનો ખરીદે છે
હા એ તો તમે સાચું કીધું કે ઘણા લોકો પોતાનું આમ સ્કીન સારી રાખવા માટે ઘણા મોંઘા મોંઘા જે સ્ક્રીન કેર પ્રોડક્ટ છે એ ખરીદે છે પરંતુ તે જ સમયે એ લોકો નિયંત્રિત અને સારી રીતે પાણી પી તો એ એમની સ્કીિન સારી રહે છે અને પાણી શરીરમાંથી ઝેરી તત્વો આપણા બહાર કાઢે છે જેના કારણે આપણી કિડની સારી રીતે કાર્ય કરે છે
હ આ તમારી વાત સાચી છે વિદ્યાર્થી માટે પણ પાણી ખૂબ જરૂરી છે પૂરતું પાણી પીવાથી ધ્યાન અને એકાગ્રતા વધે છે ક્યારેક માથાનો દુખાવો પણ પાણીથી ઉટ પડને કારણે થાય છે
હા એ તો તમે સાચું કીધું એટલે સમયસર પાણી પીવું ખૂબ જરૂરી છે ઘણા લોકો તરસ લાગે ત્યારે જ પાણી પીવે છે પરંતુ એવું નથી હોતું તરસ લાગે તેની રાહ જોવી ન જોઈએ આપણે થોડાક થોડાક ટાઈમ પર આપણે પાણી પીવું જ જોઈએ
હા એક સાચી વાત છે તમારી રમત ગમત કરનારાઓ માટે તો પાણી ખૂબ મહત્વનું છ કસરત દરમિયાન શરીરમાંથી પાણી ઝડપથી ઘટે છે પાણી ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવું પણ એટલું જરૂરી છે
હા એ તો તમે વાત સાચી કરતી અને જો ગંદુ પાણી પીવાથી અનેક બીમારીઓ થાય છે જેમ કે ટાઈફોઈડ કોલેરા અને કમળો તેથી પાણી હંમેશા સ્વચ્છ અને સુરક્ષિત હોવું જોઈએ આજકાલ તો ઘણા લોકો પાણીની બોટલ સાથે જ રાખે છે અને ખૂબ સારી ટેવું છે
હા આ વાત સાચી છે તમારી શાળામાં ઓફિસમાં અથવા મુસાફરી દરમિયાન પણ પાણી પીતા રહેવું જોઈએ પાણી માત્ર શરીર માટે જ નહીં પરંતુ સમગ્ર જીવન માટે જરૂરી છે તેથી જ પાણીને જીવન કહેવામાં આવે છે છે
હા એ તો તમે સાચું કીધું આપણે પાણીનો બગાડ પણ ન કરવો જોઈએ કારણ કે સ્વચ્છ પાણી એક કિંમતી કુદરતીની સંપત્તિ છે દરેક વ્યક્તિએ પાણી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી ભવિષ્યની પેઢીઓને પણ આ પૂરતું પાણી મળી રહે છે
હ સાચી વાત છે તમે નિયમિત રીતે વધુ પાણી પીવાની ટેવ પાડી રહવ્યું છો
હા હું નિયમિત એ તો છે કે હું જે નિયમિત રીતે છે ને હું પાણી પીવું જ છું ખરેખર અને પાણી આપણા જીવન માટે ખૂબ જ મહત્વનું છે પાણી વગર જીવનની કલ્પના પણ આપણે નહી કરી શકીએ જો પૃથ્વી પરના દરેક જીવનને જીવવા માટે પાણીની જરૂર તો પડે જ છે જેમ કે માણસ પ્રા પ્રાણી છે પક્ષી છે કોઈ છોડ છે એના માટે પાણી ખૂબ જરૂરી છે અને આપણે જોયું હશે આપણે વાંચુ પણ હશે અ આપણે સ્કૂલોમાં કે આપણા શરીરમાં લગભગ સાઠ થી સિત્તેર ટકા અ નું જે આપણું શરીર છે તે પાણીથી બનેલું છે એટલે આપણા શરીરના દરેક અંગના માટે આપણને પાણી ખૂબ જરૂરી છે
હા તો તમે એકદમ સાચી વાત કીધો ડોક્ટરે કેમ કહે છે કે વધારે પાણી પીવું જોઈએ કારણ કે પાણી શરીરમાં પોષક તત્વને પહોંચાડવામાં મદદ કરે છે અને શરીર માંથી બિનજરૂરી કચરા બહાર કાઢવામાં પણ મદદ કરી છે
હા એ તો તમે સાચી વાત કીધી કે આપણે ડોક ડોક્ટર આપણને કહે છે કે રોજ પૂરતું પાણી પીવું જોઈએ અને આપડે જોયું પણ હશે કે બધા આપણા સ્કૂલમાં ટીચર્સો પણ કેહેતા હતા કે આપણે અ દિવસમાં એટલીસ્ટ આઠ થી દસ ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ અને ખૂબ સાચી વાત છે
હા અને કિડનીને સ્વસ્થ રાખવામાં પણ પાણી ખૂબ જરૂરી છે ઘણા લોકો દિવસભર ચા કોફી અથવા ઠંડા પીણા પીવે છે પરંતુ પાણી ઓછું પીવે છે એ સારી ટેવ નથી પાણીનો કોઈ વિકલ્પ નથી ગરમીના દિવસોમાં તો પાણીનું મહત્ત્વ વધુ જાય છે
હા એ તો તમે સાચું કીધું કારણ કે પરસેવો થાય છે પરસેવથી આપણા પરસેવ એટલે કે આપણા શરીર માંથી પાણી બહાર નીકળે છે તો આપણને પૂરતું પાણી પીવા જ જોઈએ અગર જો આપણે ના નહી પીએ તો આપણને ડડીહાઈડ થાય છે અને એ પેલા પણ કીધું કે ડિહાઈડ્રેશન થાય તો આપણને ચક્કર માથાનો દુખાવો એ બધાની સમસ્યા પણ થઈ શકે છે મેં તો એવું પણ સાંભળ્યું છે કે પાણી વજન અ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે અને ભોજન પહેલા પાણી પીવાથી વધારે ખાવાની શક્યતા ઓછી થઈ જાય છે અને આપડણે પાણી હંમેશા અગર પોસિબલ હોય તો આપણે ગરમ કરીને પાણી પીવું જોઈએ જેનાથી એના અંદરના જે કીટાણુ છે તે મરી જાય છે અને આપણને આમ ફાઈબર વાળું ન્યુટ્રીશન વાળું પાણી પીવા મળે છે
હ આ તો તમે સાચું કીધું વિદ્યાર્થીઓ માટે પાણી કેટલું મહત્વ છે
હા વિદ્યાર્થીઓ માટે તો પાણી ખૂબ મહત્વનું છે ખૂબ એટલે ખૂબ જ મહત્વનું પૂરતું પાણી પીવાથી મગજ વધુ સારી રીતે કામ કરે છે એટલે અભ્યાસ દરમિયાન એકકાગ્રતા વધે છે અને હા યાદશક્તિ પણ વધે છે એ લોકોને અને જે લોકો રમતવીરો માટે રમતા હોય જેમ કે કોઈ સ્પોર્ટસ રમતા હોય ક્રિકેટ વોલીબોલ કઈ પણ રમતા હોય તે લોકો માટે પણ પાણી ખૂબ મહત્વનું કહેવાય છે કારણ કે કસરત દરમિયાન શરીર માંથી ઘણું પાણી બહાર નીક નીકળી જાય છે
તમે સાચું કીધો પાણી ત્વચા માટે પણ ફાયદાદારક છે ને
હા આજે આપણું પૂરતું પાણી પીવાથી આપણી ત્વચાને તાજગી ભરી અને સ્વસ્થ આમ દેખાય છે ઘણા લોકો તો ખાલી સુંદર દેખાવા માટે મોૂઘવા ક્રીમ ખરીદે છે પરંતુ નિયમિત પાણી પીવું સૌથી સરળ અને સસ્તો ઉપાય છે જે લોકો ફોલો નથી કરતા
હા હમ તે તો છે શુદ્ધ પાણી પીવું કેમ જરૂરી છે
હમ શુદ્ધ પાણી પીવું આપણા જીવન માટે ખૂબ જરૂરી છે કારણ કે ગંદા પાણીથી ઘણી બીમારીઓ આપણને ફેલાય છે અ આપણા શરીરને એ કરે છે જેમ કે કોલેરા ટાઈફોઈડ કમળો આ બધી બીમારીઓ ખૂબ આમ ને કે પાણીથી બહુ જલ્દી ફેલાય છે અને આ બધી બીમારીઓ વરસાદમાં ઘણી તેજીથી ફેલાય છે તેથી આપણે પાણીને મેં પેલા પણ કીધું કે ઉકાળીને કાં તો ફિલ્ટર કરીને પીવું જોઈએ આજકાલ તો પાણી બચાવવાની પણ ઘણી જ બચાવું પણ આમ ઘણું જરૂરી બની ગયું છે
હા આ તો સાચી વાત છે ઘણા વિસ્તારોમાં પાણીની અછત જોવા મળે છે જો આપણે આજે પાણીની બચડ કરીશું તો ભવિષ્યમાં મુશ્કેલી ઉઊભી થઈ શકે છે તેથી દરેક વ્યક્તિએ પાણી બચાવવાની જવાબદારી લેવી જોઈએ નળ ખુલ્લો ના રાખવો વર્ષ સાદી પાણીનોો સંગ્રહ કરવો અને પાણીનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ. આ નાની, નાની બાબતો પણ મોટો ફેરફાર લાવી શકે છે.
હા, એ તો તમે સાચું કીધું. એટલે જ પાણીનું આપણે સન્માન કરવું જોઈએ અને તેનું સંરક્ષણ પણ કરવું જોઈએ. આજે પાણીના મહત્ત્વ વિશે આપણે ઘણી શીખવા મળ્યું અને આપણે ઘણી વાતો કરી. તો ચાલો પછી આપણે મળીને તો કર્યા.
હા, હા હલો., જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.